મજામા તમે કેમ છો, મેડમ
બસ સારું છે, તમે બોલો
બસ સર તમે આજે કયા ટોપિક લાવ્યા છો, ડિસ્કસ કરવા માટે
તમે કઈ સજેસ્ટ કરી શકો.
તમે કેશો ઓનલાઈન શોપિંગ, અથવા ઓફલાઈન શોપિંગ વિશે કઈ બીજું કઈ, ભારત સરકાર માટે કઈ કઈ છેને, તમારી પાસે
હા, ભારત સરકારની અત્યારે, આપણે સરકારી યોજના વિશે પણ વાત કરી શકીએ.
હ, એ સરકારી યોજના બી કરી શકે છે, ને એક ઓનલાઈન શોપિંગ અથવા ઓફલાઈન શોપિંગ વિશે બી વાત કરી શકે છે, એ બી આજની એકસ સદીમાં ખુબજ વધી ગઈ છે, ટેકનોલોજી.
હા, તમે ખરું કીધું આજના જમાનામા આપણે જોઈએ, કે ઓનલાઈન શોપિંગ નો ક્રેસ વધારે
હમ, હમ. ઓનલાઈન શોપિંગમા, તમે જોશો તો ઘણા બધા લોકો જે હોય, ઓનલાઈન શોપ મા એવું કરીએ કે જે લોકોને કોઈ, વસ્તુ મળતીના હોય, ઓફલાઈન શોપિંગમાં એ લોકોને વધારે એફર્ટ્સનું. નથી, ડાલતા અને એ લોકો ખાલી પોતે જ ઓનલાઈનમા સર્ચ કરીને આવા ફોટો કાઢીને એ જે કોઈ બી વસ્તુ જોઈએ એ ઓનલાઈનમાં મળી જાય છે, ઓફલાઈનમાં એવું છે, કે તમને ગોતવું પડે છે, ને બહુ એટલે માર્કેટમા ફરવું પડે છે, તો બી એવી એવી વસ્તુ ના મળી જે એમને જોઈએ, તો એ જરાક એ ડિસએડવાન્ટેજ છે, ઓફલાઈન શોપિંગનું કે તમે તમારી આવડતી ચીજોમાં ઓફલાઈન માટે તમે ખૂબ મહેનત કરવી પડે છે.
એ વાત તમારી સાચી છે, એકદમ પણ મારું કહેવાનું એમ છે, કે જયારે આપણે ઓફલાઈન શોપિંગ કરીએ ત્યારે, આપણે વસ્તુની ક્વોલિટી અને વસ્તુ બરોબર, રીતે જોઈ, ચક ચકાસી તપાસી, ને આપણે લઈ શકીએ, છીએ અને જયારે, ઓફ ઓનલાઈન ઓનલાઈન શોપિંગ કરીએ છેએ, ત્યારે આપણે વસ્તુને આપણે ખાલી પિક્ચર પરથી જ આપણે એને
હમ, તેમાં બરોબર, બરોબર તમે શ કેહો છો, એમાં શું છે, કે ફ્રોડ થવાનું બી ચાન્સ છે, કેમકે જે ઓનલાઈન જે આવે એનું કંઈ એટલે આપણે ભરોસા નહીં, કરી શકીએ છીએ કે શું આવવાનું છે, ને ક્યારે આવવાનું છે, તો એ એમાં શું છે ફ્રોડ થઈ શકે છે, ને ઓફલાઈનમાં શું છે, આપણે પોતે ક્વૉલિટીની પારેખ કરી શકીએ છી, ને પોતે જોઈ શકીએ છ છેએ આપણે શું સાઇઝ લાગે છે એટલે કપડાંમાં જો આપણે લેવા જાઓ તો આપણને કેવી સાઇઝ બેસે છે, ને કેવી કોઈ કોઈ તમે કહેશો, હમણાં. તો ઓનલાઈન શોપિંગ એવી એટલું વધુ ગયું છે, કેમકે પો દરેક લોકોને ઘર બેસીને જ પોતાનું એટલે જે સામાન છે, એ મળી જાએ છે. ઓફલાઈન શોપિંગમાં શું છે, કે લોકોને માર્કેટમા જવાથી ખુબ ગૂતવા પડે છે. અચછા
હા, એ તમે એકદમ સાચી વાત કરી આપણે જોઈએ, કે ઓનલાઈન શોપિંગ જેવી રીતે ફાયદાકારક છે, એનું નુકસાન પણ છે, અને ફાયદાકારક. કઈ રીતે, કે આપણે ઓછા સમયમા જયારે અત્યારે, આપણે જોય ઘણી બધી એવી એપ્સ હોય છે, જેનાથી આપણે ઓનલાઈન શોપ કરી શકીએી, એમેઝોન છે ફ્લિપકાર્ટ છે, મિશો છે, અત્યારે બ્લિંક કીટ ને એ બધી ઘણી બધી એપ્સ છે, જેના થ કે આપણે ઓનલાઈન શોપિંગ, કરી શકીએ છે. અ ફાયદા માટે એટલા માટે કઉ છું, કે બ્લિંકીટેક એવી છે, જેમાં આપણે ઘરે બેઠા સામાન વસ્તુ, જે કઈ પણ આપણે ગ્રોસરીની પણ આઈટમ મંગાવી હોય. તો એ આપડે, ઘરે બેઠા તાત્કાલિક મંગાવી શકીી જયારે આપણી પાસે સમય નથી, બહાર નીકળવાનો સમયની બચત, કરવા માટે અને વસ્તુની તાત્કાલિક આપ પાને જરૂરિયાત, પડે અત્યારે, આપણે ઓનલાઈન થ કે આપડે અ એ બહુ ઉપયોગી છે, આપણને
નહી નહી એકદમ સરસ કેમ કે શું છે કે જે તમે જોશો કે કોઈ કોઈને ઘર કોઈ કોઈ મહિલાઓને એવું છે, કે ઘરથી બહાર એટલે શાકભાજી લેવા કે કઈ ગ્રોસરી લેવા પણ નથી જઈ શકે છે, એ લોકોને શું છે, બલિંકિત. ના માધ્યમથી એ લોકો દસ જ મિનિટમા માત્ર દસ મિનિટમા એ લોકો એમનું જે બી શાકભાજી કે કઈ બી પોશાક હોય, ખાવાનું કે કઈ બી એ દસ મિનિટમાં એ મંગાવી શકે છે, જેનાથી મહિલાઓને ખૂબજ ફાયદા અને લાભકારી હોય છે. આ બધું એ છે, કે ઓનલાઈન શોપિંગમાં તમે કહેશો કે આજના દિવસોમાં ખૂબજ કોમન થઈ ગઈ છે, ઓનલાઈન શોપિંગમાં જે વસ્તુ તમે દેખાય છે, એ જ આવે એનું જરાક પ્રોબ્લમ હોય છે, તમે જો ઓફલાઈન શોપિંગમાં જશો તો તમે બહુ બધી વેરાયટીઝ મળી જશે આના ઉપર કે આ છે, તમે પોતે ટેસ્ટ કરીને જોઈ શકો છો, કે એ વસ્તુ એકચ્યુઅલમાં છે, કેવી ને જે કોઈ કોઈ લોકો એવું કહેશે કે ભાઈ અમારી પાસે હમણાં પૈસા નથી, ને મને આ વસ્તુ હમણાં તાત્કાલિક જોુએ તો એ લોકો માટે ઓનલાઈન શોપિંગ નથી, કેમકે ઓનલાઈન શોપિંગ તમે જશો તો એ કદાચ સાત દિવસ લેવે છે, આવા માટે કોઈ કોઈ એવું છે, કે ઓફલાઈન શોપિંગમાં તમે તાત્કાલિક તમને કઈ બી વસ્તુ શું જોઈએ અને કંઈ બી તમને એટલે કંઈક બી જોઈએ, તો તમે પોતે જઈને પોતે જઈને તમે ક્વોલિટી ચેક કરી શકો છો. તમે પોતે એમરજન્સીમાં તમે કઈ બી લઈ શકો છો તો ઓનલાઈન શોપિંગમાં પણ એવું નથી, ઓનલાઈન શોપિંગ. પિંગમાં એવું છે, કે તમને સાત દિવસ તો એટલે મિનિમમ રૂકવું જ પડશે ને આજની ટાઈમ પર એમેઝોન જેવામાં તમે પ્રાાઈમ જેવા સબસ્ક્રિપ્શન લઈ લો્યો છો, તો એમાં શું તમને કાલના કાલે જ મળી જાય છે, પણ તમને જો અત્યારે કઈ જરૂરી હોયને બે કલાક પછી કઈ જરૂરી હોય, તો તમે એવી ઓનલાઈન માટે નહી, જઈ શકો છો અને ઘણા બધા લોકો એ માટે ઓફલાઈન શોપિંગ જ પ્રિફર કરી શકે તમારી શું રાય છે, જો તમે ઓફલાઈન પ્રિફર કરો કે ઓનલાઈન જો તમને ઈમરજન્સી હોય.
હા, એ તમારે એકદમ ખરી વાત છે, બધી રીતે આપણે જોઈએ હું, તો એટલું માનું છું કે જયારે આપણે બહુ તાત્કાલિક જરૂરિયાત હોય અને આપણી પાસે સમય પણ ઓછો હોય ત્યારે આપણે ઓનલાઈન શોપિંગ થી આપડું કામ ચલાવી લેવું પડે છે, એ આપણને વધુ ઉપયોગી બને છે.
હમ્મ.
અને જયારે ઓફલાઈન શોપિંગ છે, કે જયારે આપણા જરૂરિયાતની વસ્તુ હોય, અને આપણી પાસે પૂરતો સમય હોય, તે આપણે મનપસંદની વસ્તુ આપણે પોતે તપાસીને લઈ શકીએ છે. એટલે મારું માનવું એવું છે, કે આપણી જરૂરિયાત પ્રમાણે અને સમયને આધીન આપણે જે વસ્તુની જરૂરિયાત હોય, એ પ્રમાણે આપણે શોપિંગ કરવી જોઈએ.
નહી, નહી એકદમ બરોબર. ક, છો તમે તમારી વાતને ટિપ્પણી લઈને હું, કહું છું. કે જે ઓનલાઈન શોપિંગમાં જે લોકો ઘણા બધા લોકો એટલે ઘરે બેસીને તેમ પોતપોતાનો એટલે સામાન મંગાવી શકે છે, એના જ રીતે ઓફલાઈન એવું નહી, હોય કેમકે ઓફલાઈનમાં ઓનલાઈન તમે એક પેલા જ કીધું કે તેમાં રિસ્ક વધારે હોય. તો તમને લાગે છે કે જે ઓનલાઈનમાં રિસ્ક વધારે હોય તો તમે શું કહેશો કે ઓનલાઈનમાં જો રિસ્ક વધારે હોય, પણ આપણને આપણે મનગમતી વસ્તુ મળી જાય છે.
હા, એ તો ખરી વાત છે, ઓનલાઈનમા રિસ્ક વધુ હોય છે પણ જયારે આપણી પાસે સમયની કમી હોય અથવા આપણે ઝડપથી જે વસ્તુ જોઈતી હોય, એના માટે આપણે ઓનલાઈન શોપિંગ જરૂરી છે, અને અમુક વાર આપણે એપમાં પણ એવું હોય છે, કે અમુક ટ્રસ્ટેબલ એપ હોવી જોઈએ જેમ કે અમુક એપ છે, એ ફ્રોડ અમુક એપમાં વધારે થતું હોય છે, કે વસ્તુઓ આપણને પીકમાં કઈ અલગ બતાવે છે, જારે આવે છે, કઈ અલગ અમુક ઇલેક્ટ્રોનિક વસ્તુ વતુમાં પણ એવું થતું હોય છે, કે જે પ્રમાણેની આપણે વસ્તુ અ ઓનલાઈન શોપ કરી હતી, મંગાવી હતી એ એવું નથી, હોતું અને ઘણી વાર આપણી સાથે એવો ફ્રોડ થઈ શકે છે.
તે તમે ખેશો
તો એજ આહ માનું છું કે બને ત્યાં સુધી ઇલેક્ટ્રિક વસ્તુ આપણે ઓનલાઈન ના લવવી લેવી જોઈએ કેમ કે પછી રિટર્ન કરવા માટ ટે પણ આપણે થોડીક અહ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને હા ને એ જો ઓનલાઈન રિટર્ન પણ ના થઈ શકતું હોય તો આપડે એ વસ્તુ ઘરે જ રાખવી પડે છે. એટલા માટે થઈ જ્યાં સુધી બને
હમ્મ એ તો તમે એકદમ સા ચુ કયો છો કેમ કી તમે જોશ કે ઘણા બધા લોકો છે જેની પાસે પૈસા ના હોય ધુરંન એ લોકો માટે ઓનલાઈન એવું લાભકારી છે કે હમણાં આજ ને ટાઈમ પર વે અલગ અલગ સ્કીમો આવી ગઈ છે એ લોકો એમનું વાવ ચર યુઝ કરી શકે છે ઓનલાઈનમાં અને એ આ જ એવી ફેસિલિટી છે જેવી ઈ એમ આઈ જેવી ઈ એમ આઈ જેવી એક એટલી લાભકારી ફેસિલિટી છે કોઈ બી વ્યક્તિને કોઈ બી એટલે કામની પ્રોડક્ટ લેવું હોય કે તમને મોબાઈલ ફોન લેવું હોય કે તમને કંઈ બી કંઈ બી એટલે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ લેવું હોય એ તમે ઈ એમ આઈ જેવી જેમ ફેસિલિટી પર તમે લઈ શકો છો જે તમારી પાસે તાત્કાલિક પૈસા નથી તો તમે મહિના મહિના સુધી એ ઈ એમ આઈ પૂરી પૂર્ણ કરીને તમે એ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ કે કંઈ બી તમારી કામની વસ્તુ તમે લઈ શકો છો એ માટે ઓનલાઈન ખૂબ જ લાભકારારી છે અને તમે જે ઓફલાઈન શોપિંગ કરશો એમાં તમને કંઈ કપડાં બી લેવું હોય કે કંઈ સામાન બી લેવું હોય તો તમને જે ત ઈ એમ આઈ જેવી ફેસિલિટી છે એ ત ને મળતા નથી કેમકે ત્યાં જે ધંધો હોય એ લોકો એ એટલે ઈ એમ આઈ જેવી કે કઈ આવું વાઉચર કે કઈ ડિસ્કાઉન્ટ વગેરે એ લોકો આપતા નથી. તો એટલા માટે મેં એવું કહેશું કે જે ઓનલાઈન ને ઓફલાઈનમાં છે જે ઓનલાઈન બી એવો જ જેટલો જ લાભકારારી છે અને તેટલો જ રિસ્કી પણ છે. ને એ ઓફલાઈનમાં એવું છે રિસ્ક નથી પણ એ લોકોને પૈસા પૈસા નથી બચતા ઓ ઓફલાઈનમાં તમને પૈસા બચાવવું હોય તો કઈ કૂપન કે કઈ બી તમ ઓનલાઈનમાં મળી જાય છે.
ના સાચું કીધું તમે. અમુક વાર જે આહ આપડે જોઈએ કે ઓનલાઈન ખરીદીમાં આપણને જે ઓફર મળે છે એ લોભામણી લાલચને કારણે આપણે અમુક વાર ખોટી ખરીદી ખોટી અહ લાલચના લીધે આપણે ખોટી વસ્તુ મંગાવી લઈએ છે ઘણીવાર.
હમ્મ, હમ્મ. બરોબર કેમકે શું છે ઘણી વાર એવું થઈ જાય છે કે લાલચના લીધે આપણું જે વસ્તુઓ ને કઈ બી એવી આવી જાય છે. પણ તમે કેશો તો તમારા રિલેટેડ જ કે ઓનલાઈન શોપિંગ છે જે એ ગા કોઈ ગામના કોણા કોણામાં બી એ આજકાલ તો ફેસિલિટી આવી રહી છે કે કોઈ ગામના એકદમ કોણામાં રહી તો એમને બી ઓનલાઈન શોપિંગ મદદ કરે છે એ લોકોનું સામાન ત્યાં સુધી પહોંચવાનું કામ કરે છે. આ બધા ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જેનાથી લોકો કઈ કઈ વસ્તુઓમાં અહ મંગાવામાં આવે છે. કે ઓફલાઈન શોપિંગમાં જો તમને કરવું હોય તો ગામથી બહાર કઈ શહેરમાં જવું પડે જો તમને કઈ બી કપડા લેવું હોય તો.
ના એકદમ સાચી વાત છે તમારી. આપડે ઓફલાઈન શોપિંગમાં આપણે સમય કાઢીને પોતે જવું પડે છે જયારે આપણે અહ દૂર જવું પડતું હોય તો આપણે રિક્ષા ઓટો રિકષા કે કઈ પણ રીતે આપણે એ કરીને જવું પડે છે. જયારે ઓનલાઈન શોપિંગમાં આપણે ઘરે બેઠા વસ્તુઓ મગાવી શકીએ છે.
હમ્મ હમ્મ તમારે તમારી સાથે અહ ઓનલાઈન કે ઓફલાઈન શોપિંગ વિશે વાત કરવાનું ખૂબ જ આનંદ આવ્યું. તમે એટલે આ ટિપ્પણી વિશે હું આગળ ખૂબ જ ડિસ્કશન કરીશ. ને તમારા સાથે વાત કરવાનું ખૂબ જ એટલે આભાર તમારો કે તમે અ મારી સાથે વાત કરીરા ધન્યવાદ.
હા ધન્યવાદ આવજો બાય.
બાય.